હા શું કરો.?
કઈ નઈ, જો જમી ને નવરા થ્યા. આપ તમે શું કરો.?
અમે જો જમીને સૂતા છીએ હ ખલાય હવે તો. જમવાનું તો અમે જો આજે તો રવાના ઢોકળા બનાવ્યા ત છોકરા ને લઈ જાવ તો નાસ્તામાં સ્કૂલેથી
હા.
ઢોકળા ખાધા બાકીની શાક રોટલી હતા પણ એ કોઈ ખાધા નહી ઢોકળા જ બનાવવાના તો એજ ખાધા
હા નવી વાનગી બનાવી એટલે શાક રટલી કોઈ ખાય નહ
હા ભાઈ આ જઈ કે લઈ જાઉં કઉં આવી રીતે નવીન બનાઈ દોને તો કે ભાઈસ એમ એક રોટલી ખાય નકર નયા પછી આવીને ભૂયખો થાય પછી આજ ઢોકળા બનાવી દીધા હવારમાં.
કાંઈક નવું હોય એટલે છોકરાઓને ખાવાની મજા આવે.
મજા આવે હા અલગ અલગ બનાવીએ ને તો કઈક કઈક કઈક મજા આવે કઈક શાક રોટલીને કઈક એવું હોય પછી હાંજે તો શાક રોટલી જ હોય પણ ન્યાં હોય. તો મજા આવે એમ બધાય ખાતા હોય તો.
હા છોકરાઓને નવું નવું મજા આવે. આપડે તો શાક રોટલી હાલે.
હા.
હમ અમે જો જમીને નવરા થયા હવે.
હા તમે હું બનેવ્યું તું?
હમે કાઈ નહી ગોવાર બટેટાનું શાકને, રોટલી બનાઈવી તી.
ઠીક હા.
હવારે નાસ્તો કરી લીધો હોય એટલે પછી અત્યારે મોડી ભૂખ લાગે કે
હા હા તે એમજ હોય અમારે એમજ હોય હવારે નાસ્તો થઈ જાય ને. પછી મોડા મોડા જમીએ. બે અઢી થઇ જાય જમવામાં.
હા.
કાઈ નકી ન હોય. ઘરે હોયને રજા હોય ને બધાને તો તો હાવ અમા મોડું થઈ જાય. કારણ કે બધા મોડા ઉઠા હોય ને એટલે મોડો નાસ્ તો થયો હોય ને પછી બપોરે તો હાવ ત્રણ થઇ જાય બપોરે.
હા એટલે ટાઈમ બધો વીખાઈ જાય.
વીખાય જાય હા બધા ઘરે હોય ને. રવિવારે તે દી તો હાવ મોડું હોય અમારે. બાકીના તો રેગ્યુલર હાલતું હોય.
હમ વરસાદ છે કે નહી તમારે?
વરસાદ નથી હો રેડો આવ્યો તો તો પછી હવે અટાણ નથી પાછું હારું છે અત અટાણે તો.
હા.
જરાક વાતાવરણ નથી આમ પાછું વાદરા ને એવું એ છે. પણ હજી નથી આવતો. ખુલ્લું થઈ ગયું બધું. હા.
અમારે તો જો કાલ રાતનો ને અત્યારે ને આખી રાતથી ચાલુ જ છે રેડ એલર્ટ. જાહેર કરી દીધું. સ્કૂલોમાં ને બધીમાં રજ જા જાહેર કરી દીધી.
હહ
આજ બધા. હા એટલે સ્કૂલવાળાઓને બધાને રજા આપ આપી દીધી. પછી નીચાણવાળા
સ્કૂલ વારા હું કરે એટલે ઈ હારું રજા આપી દે તો ઘરે હોય છોકરા. નકર તેડવા મૂક મૂકવામાં ને સ્કૂલમાં ને બધે એ દક થાય.
હા પછી બધાયમાં પાણી ભરાઈ જાય તો પછી એને મમ્મી પપ્પાને લેવાય. નો આવી હકે. પછી પ્રાઈવેટ સાધન બંધાયવા હોય તો ઈ સાધન એ ન જઈ હકે.
હા એટલે એ રજા રાખી દે એટલે ઈ હારું વાંધો ન આવે. બાર જ ની નીકળવાનું કોઈને.
હહ નાના છોકરા હોય. તો એનું ધ્યાનેય રાખવો પડે નઈ ને પાણીમાં આડાઅવડા વઈ જાય તોય પછી શાળા વાળાઓને દક થાય કે
હા કે ધ્યાન ન રાયખુ અમાર છોકરાઓનું. એવું થાય પછી એના કરતા રજા હારી હા.
હા બહુ વરસાદ પડ્યો તો બધામાં પાણી ભરાઈ ગયુ તે નીચાણ વાળા વિસ્તાર એને તો બધા ના ઘરમાં પાણી ઘરી ગયા ને બિચારાના માલને સામાનને બધ દુકાનો વાળાને તો તો બહુ વરસાદ થયો કેટલું કેટલું પાણી આવી ગયું.
હ હ. પણ આમાં પાછા ખેતી વાળા ને હારુ હો વરસાદ જેમ થાય ને એમ કે બે ત્રણ મોલ થાયને પણ સિટીમાં પાણી ગરી જાય ઘરમાં ગણી જાય નીચાણ વાળા હોય ને એને પછી દક થાય. સામાન બધી પલરી જાય તો ખેતી વાડા ને સારું એમ
હા એને સારો પાક સારો થાય પાણી એને ખે ખેતરમાં આવી જાય તો પાણી જમીન ખેતી પાણી વાળું થઈ જાય.
થઈ જાય આ ફૂલ પાણી થઈ જાય ને ત્રણ મોલ થાયને એટલે વર્ષ સાદ તો બોવ સારો એને
હા જમીને સારી થઇ જાય પોચી થઇ જાય.
હા.
તો ને સિટીમાં રેતા હોય ને તો ધંધાવાળાઓને તો કેટલું નુકસાન થાય બધાએ ધંધા કરતા હોય તો બધી વસ્તુ પલળી જાય તો એમાં કેટલા નુકસાન થાય.
તો નીચાણ વાળા હોય ને બધા એમ પલ્ટ્રી જાય પછી સેલ આવે તો શું થાય પાણી કેટલું પછી હમાય આખા ઓલામાં સિટીમાં
ઝૂપડપટ્ટીમાં રહેેતા હોય એના તો બીચારાને આપડે તો ઘર હોય ઝૂપડપટ્ટી માં રેતા હોય એને તો ઘરેય ન હોય તો ઝૂંપડીઓને બધા તો બિચાર તો એનું તો આખું બધું પલળી જાય ને બધું કેટલું નુકસાન થાય તો બિચાડા ક્યાં જાય?
હા એતો હાવ ઓલા પછી પાકા મકાન તો હોય નઈ ઝૂપડા હો
હા એની પાતો હોય
એ તો તરત પડી જાય બહુ વરસાદ આવે તો બિચાડા. એને તો પછી જમવાનું ને રેવાનું ને એ હુવાનું એ દખ થાય.
તો
પછી હું બધે ઓટેન બિ ચરવે બેઠા રે બે ત્રણ દિ એવું થાય કોઈ જમવાનું દે છેને દાન ને એવું કરતા હોય ને તો એવાને દઈ દે. એમ કરીને કાઠે બે ત્રણ દે બાકીનુ કાઈની. હું બધું પલડી ગયો હોય એનું તો સામાન. અનાજ કરીયાણું હોય થોડું થોડું .
હા, પછી સરકારી તલા તંત્ર વાળા હોય એ એનું પછી રેસ્ક્યુ કરીને પછી એને બધું ઈ આપે કપડા ને જમવાનું પછી તો બિચારા શું કરે?
હા, અરે વાનું બધું રાખે એટલે વાંધો ના આવે બે ત્રણ દિન ધ્યાન રાખે.
હા, ચાર મહિના . આવલા ચોમાસાના તો એને કાઢવા બો મુશ કેલ પડે બાપા ઝોપરપટ્ટી વાળા ઓને તો
હા, નીચાણ વાળા હોય ને એને તો પછી પાણી આવી જાય . ઊચું હોયને વાંધો ન આવે.
હા. ઉપર રેતા હોયને વાંધો ન આવે નીચે રેતા હોય ને તો પાણી ગરી જાય એટલો બો વરસાદ પડે પંદર પંદર ઇંચને વીસ વીસ ઇંચને એક દિવસમાં બે ત્રણ કલાક માન પડી જાય તો પછી પાણી તો આવવાનું જ છે.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
અંદર ગટરો હોય તો ઈ ગટરોય ભરાઈ જવાની શ
હા, પાણી જાય ક્યા પછી બધું ફરિયાનું પાણી ગટરનું પાણી એટલે પછી એ મને એમાં ભૈરું ને ભૈરું રેય.
હા. એટલે ક્યાંય પાણીની આવક જાવક થઈ ન હો કે એટલે બધેમાં પાણી પછી ઘરમાંને દુકાનમાં બધીમાં ગરી જાય તો હું કરું?
હા.
તમારે પાણી ગરે કે ન ગરે?
ના અમારે ન ગરે, અમે પછી ઉપર રહીએ છીએ. એટલે ઉપર નો વાંધો આવે બીજા માળે છીએ.
હમ્મ.
એટલે ઉપર તો આવેની. હા, પછી સ્કૂલમાં છોકરાનું દગ થાય તેડવા મૂકવાનું બો હોય ને તો અમારે વચમાં જ ન લીયાવે રસ્તામાં.
હા.
એટલે પછી દગ થાય જવા આવવાનું હોય એટલે પછી રજા રાખી દઈએ બો વરસાદ હોયને તો. જવા જ નો દે એનો કર આમ ફરીને જાય ને તો અયાંય પાણી નડે.
હા.
ત્યાય રસ્તા મેન રસ્તામાંય પાણી નડે એટલે ગાડી હાલેની ફગી છે વીલ ડબી છે ને એટલું પાણી હોય.
હા, પછી નીચે વળી પાણીમાં સેવડ થઈ ગય હોય તો એમાંય આપડે લપશ વાની બીક રેય.
એટલે પછી અમે તો સ્કૂલે ન જવા દઈએ. એક દિનો જ બીજે દી તો ઉતરી જાય પણ નો વાંધો આવે. ત્યાંથી જ પણ બો વરસાદ હોય ને એટલે સ્કૂલમાં અમારે તો તરત રજા આપી દે કારણ કે નડતું હોયને ખબર હોય કે લગભગને છોકરાઓને નડે એમ પાણી નદી વચમાં જ છે અમારે સિટીની વેચમાં જ નદી છે. દેમને વીચમે એમ એટલે બધાને નડતું હોય.
હા, એટલે પછી
રજાજ રાખી દઈએ બો વરસાદ હોયને તો.
આમાં હમ્મ અમારે જો એટલા જ આજે રજા રાખી દીધી કે સ્કૂલ વાળા ને બધા એના ઉપરથી ઓર્ડર આવી ગયો કે જાહેર રજા છે.
હા ઈ હાર હે.
બહુ બહુ વરસાદ હોય હવે પછી પૂરે આવી જાય કઈ નક્કી ન હોય.
હા.
હા એક વાર તો અમારે અહિયાં સિટી માં પૂરે આવી ગયું હતું તો એક એક માળ બધાના ડૂબી ગયા તા તો એ તો કેટલા વરષ પેલા
હાક હ.
આખી નદી ને આખા શું આખા ઓલામાં પાણી ગરી ગયું હતું તો પછી શું કરે, એક એક માર ડૂબી ગયા તા તો બિચારાનું બધું નુકસાન થઈ ગયુંને કેટલા માણા તો તણાઈ ગયા તા અને કેટલા માણસ તો મરી ગયા તા અને એમાં
હાક.
હા બહુ વરસાદ આવે તો સીટી વાળા ને સારો નહ વરસાદ આવે વધારે આવે તો એ વાંધ છ તોય વાંધો.
આંધવા.
હમ્મ.
હમ
ખેતરવાળાઓને હારું જો કે ખેતરવાળાને બહુ વરસાદ આવે તો પાક તો બગડી જાવાનું છે.
પાછું નદી કાંઠે હોય ને ખેતરને એવું બધુંય તો પછી એ ધોવાય એમ નદી છલકી જાય પછી ખેતરમાં પાણી આવે તો એના બાજુ ઈ મા ટીને એ જીવાયુ હોય એ બધુંય નદીમાં વયુ જાય હાવ ધોવાય જા એમ ખેતર ને કેટલો ટાઈમ ખેતરમાં પછી હુકાય નઈ આપડે સિટીમાં હોય ને તો પાણી તરત હુકાય જાર એમ કે પાકું હોય ઓલું તો પછી ધૂળમાં હું એમનેમ રે એટલે હુંકાય નહીં ને એટલે પછી એનું બધુંય ઓલું થઈ જાય હોવાય નઈ. મોયસમ બગડે એવું થાય પછી ખેતીવારાને તો. પાણી ભયરા હોય ખેતરમાં પછી હુકાય પછી એમાં હાથીને એવું બધું લાગવું પડે કે ટ્રેક્ટર ને એવું કાઈક રાકે. પછી કઈક હુકાયને પછી કાઈક વવાય એને એટલે એને બઉ વરસાદ તો સારોય નહીં એમ એનેય અતિશી.
તો હવે નદીના કાંઠે બધીના જેના ખેતર હોય એને તો પછી એટલી સહેલો આવે પાણી બો આવે. તો એન તો જમીનેય નદીમાં જાત.
ધોવાય છે હા ધોવાય છે આખી માટી આખી જેન હાવ ભરતી કયરી હોયને બધી ધોવાઈ જાય.
આ એટલે
તો પછી કા પાણા દેખાવા માંડે તો એમાં તો કાઈ થાય નહીં.
હા, ગામડાવાળા તો પછી નદીન કાંઠે હોય તો એમાં પારા બાંધતા હોય એના પાકને બચાવવા હાટુ પણ તોય પારાન બધું તોડી નાખે તો એનું નુકસાન થઈ જાય.
હા.
પાક થાય ની ચોમાસામાં તો ચાર મહિના એમને એમ જ ખેતર રાખવું પડે કાઈ નો વાવી હકે.
હા હા.
હમ્મ.
બોલો બીજું હવે નકર હું તમને પછી નવરી થઈને કરીશ થોડુંક કામ કરીને.
હા તો એવું કરજો વાંધો તો નહીં.
એ હા.
હ.